હલો.
હા. એટલે તમારે બે કાકી દીકરીને જ ભરવાનું છે મારે મમને જ કઈ ભરવા દેવાનું?
એ એઈ વાત કર
વાત કરવામાં.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
હું કરો?
હય દકીન ઘેરે આવી?
દકીન ગરજયા?
તો હુંક નંબર લગાડવા આવી ત દકી પાઈ આવી તી અહી આવી અત્યારે ફોન આવી ગયો.
તો હું ફોન કરું ને ઘડી પછ તમે ક મેં નંબર આપ્યો નને.
હા ઈ હાટું હું આવી ત યરો મને જેડ્યોને દકી પા જાઉ લગાડી આવું.
હમ હા જઉં ઘરે આવ્યા. તમે?
અમી તો અહી તો ઘરે આવી
હમ હમ.
રાંધવાની ટાઈમ
બ રાંધવાનો ટાઈઇમ જ છે. રાંધ હું સલુંશે દિવ રાંધેશે.
હમ. મળડી હે ગ હતા.
વાડી જયા ત બપોર થી વાડી જ ને બપોરના પ્લર માં જ ને
હા હ એવું વાલે એમ ને હું કામ કરવા વાળીને?
વાડી માં પાણી વારતા થા અને વણને ગેને એવું કરીએે બધું.
હમ બળિયા બળિયા હતા.
દાળિયા નતા આ ઘર ઘર ના ને જયા છે.
હમ.
દાળિયા તો કપા માંડવીમાં કરવાનું છે.
અ હ કપ્પા તો ગ ગરમેરેની હે?
હા કપામાં.
કપાસમાં દાળયા નતા કે ઘરમાં ર એકલાલા નદી નાખ્યું તું. હ કમાંડવી મદવાની છે મ દાડિયા કરવા જો. ડુંગળીમાં પાણી આપ થા ઘરીએશે.
એવું છે? એમ.
તમે શું કરો કામકાજ?
હમે તો બરવ દી વાડી આગા બહપર ના
આખડીક અ હજરી દેવા
હ અ
નકર એ ઈ વાળા
એવું છે એમ
હમ્મ.
હું વાડીયા ગઈ ને વાડિયા થી ઘરે આવી ને ઘરેથી અહુંયા દકી પાય આવીને
હમ્મ હમ્મ.
હઓ ન હા ભી નવ
હા બ છ તડે સુલા નુ કરશું એમ તો કગડા સુલાનું
એટલે તો રવિ ના ભાભી રામ તમારાને ન્યા બોલું કરે રસોઈ કરે એવું આવું
હા હા એવું છે રસોઈ બનાવા મણ્યા એમ ને
તો રસોઈ બનાવવા મેળવે રસોઈ માટે તેમ હસ્તા હવે ગેત રસોઈ તો બનાવી જ પડે
હમ્મ.
પા પાર્લર માં શીખી લીધા.
જાય શીખવા ઘડી ટાઈમ ભરીએ ત્રણ થી પાંચ નો છેે.
એ તો એમ જ હોય ને હાથી કઉ તો ખરી કે એમજ હોય ને
શીખીને શીખવાડે ને એવું સે બધું હાલે પાર્લર નું
હા એ તો એમજ હોય ને આપડે શીખવાડે તે સારું છે એટલું આભાર એનું
હમ્મ.
એટલે તો કહ તો થોડું ઘણું ઓલું થાય તો થોડું ઘણું શીખવાડે ને થોડું ઘણું શીખી તો આવડી જાય
આવડી જાય ટાઈમ ભરીએ તો ત્યાં બધું સારું જાય ને ઘરકામને પાર્લર નું ને
હા.
ઘરકામ ને પાલર નુ ના જાય ને એમ તો
એટલે જ ને
હા ઘરે આવીને લાગડી રાંધવાનું થઈ ગયા લઈ ચડવાનું
હા હા તિતકા મેસ
હા હવે ચુલે સડવાનું હોય રસોઈ બનાવવાનું ટાઈમ થઇ ગયો હોય પાર્લરમાં જ એ એટલે નાચું સુખ્યું થાય એટલે પાછું એમ ઓલું કરવાનું હોય
હમ્મ હમ્મ.
વા
અહીંયા કરી દાળ ભાત બનાવવા દાળ મૂકી દઉં ને દાળ ભાતને શાક રોટલો આની
હમ્મ. તો
હ જ બેઠનયા
તોને આ બેખી હતી અહીયા હું કહતો ક નંબર વાળલા કરવા આવી ત અહીંયા બેસી
હમ્મ હે બેઠા બેઠા ક
તો કડીક બે હું તો જહેજ ને હું એમાં નમરક કેમ લગાડવાના આવે તી અમકરી નુંહ આ આવી
હા હા
હમ વાલીશ
બસ શાંતિ છેજ વાડિયે જઈએે
હા
સવાર માં ગઈ થી તે થડાક ખેપા વીણવાના ત તેવી ના
પછી મેડવેને ખા પીડ્યા થ એ ખા બૂહી રહ્યા થોડા
દર ભસાઈ ગયા તા.
હા
એવું કરતા થ માંડવી હ હવે ક્યાલ આવી દ ઉપર સુધી રહી કલું રાખો પાું પ્લર માં જવાનું છે મારા બપોર નું. બપોર ને તો હું નહી આવું કહ કડીક કામ કરવા ગઈ હતી અવાર માં બપોર વધે તો
સમજ હો ને.
ચાલ પાછ જાય ને ઘડ થોડા ખીપન બીપન વીણી લે હું ને ખાલા બુરશું ને એવું કરશું નીંદવાનું તો હવેજી કઈ એવું બધું નીકળવું નથી
હા
થોડોક વરસાદ થાય તો નીંદવાણ ચાલુ થાય
તો થાય મંધવાનું નકરતો ન થાય
હમ્મ
એટલે થાય મેંદવાજ ન કરતો ન થાય
પછ ન આવીધા
એટલે અમારે બસ હવે ઈ સ્ટેમ ભરવાનો છે. વાનું હા
હમ એટલે નીંદણે આવી ગયું હોય
એટલે જ નને બ હવે એમ જ કામ કરવાનું છે ન્યાદવાનું પોલસ કરવાનું છે.
હા વાડે ન હોય ભરન વાળે ન ભર વાળે કરવાનું હોય આપડ કેું હોય
એટલે એમ જ હોય નેડી કે દવાનુંને દવાનુંની પાર્લર માં જવાનું પાર્લર શીખવાનું
હા એ બપોર પછી ન્યાં જવાનું
હા એવા કામ કરવાના પપો એક ત જઈએ કેતર હ વાનું હોય તો નેે પાણી વાળીે બપોર ના પાર્લર માં હમ હમ રસોઈ બની ગ
ના હવે સુુંલો હળગાવ હશે ના ના શું ન હળગ હવાસવેલી ચાલું કરવસ
કરું કરું
હમ ના
અમાર દીયા બેને સબ બનાવી નાયખુ
બનાઈને આજ કેવાય તમારે
હા થોડુંક બની ગયું ને થોડુંક બને નેવુશે
એટલે તો ક
દાળ ભાત કરવા છે
હમ
કોઈ એકને દાળ ભાત ખાવા એકને શાક રોટલા ખાવા નેવું છે, બધું
ખાવાનું હોય એટલે
હમ.
અને જોની વાડીયે જઈએે ને ગયે ને કાક પાણી વારવાનું હોય તો પાણી વારીએે એવા ધંધા કરીએ
હમ.
એક તો ખેતર જાયએ એક તો
વાડી તો ક કરવુ જ પડે ને
હા.
હોય ખેતીમાં છે, તો તયો હ
હા એના માટે તો આપડે છે, બીજે તો ક્યાં જાશે
હમ.
એટલે તો
હા માલ વાળા ને ઈશ ગમે એવું સોમાંહું હોય તોય વાળિયે જાવાનું હિરણ તો લાવવી પડે માલ હોય એટલે
પડે ને માલ ને ખવરાવુય પડે
હમ.
વરસાદ ગમે હોય જાવું તો પડે વાડીએ
જાવુ પડે
લઈ આવીયે નિરણ જો લઈને આવ્યા હા વાડીએથા ઘેરે આયા
હા. ભાઈ આવ્યો ભણવા જાય બધે
હા છોકરા નાના ભણવા જાતા અમારે જો ઓલા બેન ભાઈ
હા તે કઉ તો ખરી ભણવા જાય ભણીને આવીને લેસ આપડે રસોઈ કરીએ હવે
હમ એટલે તો કવ આપડે રસોઈ
હા રસોઈ કરવાની
કેટલુંક નેદાણુ
લેજો નીંદવાનું હોય તો અમારે અમારે ભાઈ એના કરતા થોડુંક નિંદાણું ને આયા તો કઈ નિંદા જેવું નથી હજી તો ઊંગી ને સમુ થયું.
હા હા અમે હહીંયા ખેતર નીદીયુ ને
હ હ.
હમિયે જો લે એક ખેતર નેડયુ ને એક ખેતર હવે નેદવાની તૈયાર કરવાની છે. સવારે થી ઈ નિદવાનું છે
સાટા રે ધીમાો વરસાદ પડે નીદી નખાય વરાખ માં.
એટલે તો કહું સવારે માંડવી નેદવાની છે હમ. હા સવારે માંડવી નેદવાની છે. દાળિયા કરી લઈએ અને નેદી નાખીએ. ઉપાડી નઈ
એક બે દાળિયા રખાય.
હઅ.
આપડે એક બે ઘરના તો હોય દાડિયાની સાથે.
હા એક બે તો હોય. બે તન દાળિયા કરી લઈએ નેદાય જાય. ડુંગળીમાં પાણી વાળી દેવાનું હા તન. ડુંગળી થઈ જાય ઈ પછી નેદવી જોશે ને હા આ પાણી વારતા થાય એમાં.
ડુંગળી તો ડાયરેક્ટ સ સોંપી કે આમ ઓલી છે વાવે વાવેલી
નઈ વાવેતર વાવેતર.
એવું સે
ઈ વાય દીધી.
ઈ દઈ દે સારું કહેવાય.
સોફા દાળિયા કરવા પડે.